હલો
નમસ્તે
નમસ્તે કેમ છો તમે?
હું મજામાં છું તું કેમ છે.?
હું પણ સારી છું. આજે આપણે કપડા ના. વિવિધ, પ્રકારો વિશે વાત કરીએ શું? કેવું છે? તારું.
હા, હા, જરૂર કપડા આપણા જીવનનો મહત્વનો ભાગ છે.
હા, એ તો તું એ સાચું કીધું અલગ અલગ પ્રસંગો માટે અલગ અલગ પ્રકારના કપડા પહેરવામાં આવે છે.
તો, છે જેમ કે રોજિંદા ઉપયોગ માટે ફઝુઅલ કપડા પહેરવામાં આવે છે.
હા એ તો વાત સાચી કહી અને કેજ્યુઅલ કપડામાં આપણે જોઈએ? તો ટી શર્ટ જીન્સ ટોપ અને લેગિન્સ આવે છે. અને ઓફ માટે, ફોર્મલ કપડા પહેરવામાં આવે છે અને ફોર્મલ કપડામાં એટલે. કે, શર્ટ ટ્રાઉઝર, પ્લેઝર, અને સુૂટો નો સમાવેશ થાય છે.
હા, તે તો સાચું કઈ ભારતીય પરંપરા પરંપરાગાત. કપડા પણ ખૂબ. સુંદર હોય છે.?
હા, મહિલાઓ માટે સાડી, અ સલવાર કમીસ લહેંગા અને કુર્તી ખૂબ જ પ્રિય છે. અને તેમજ પુરુષો માટે કુર્તો, પજામા શેરવાની અને ધોતી જાણી. પરંપરાગત વસ્ત્રો છે.
હા, તને સાડી પહેરવી ગમે છે.?
હા, ખાસ કરીને લગ્ન પ્રસંગ માં. અને તહેવારોમાં.
મને, પણ સાડીમાં ખુબ જ આકર્ષક દેખાવો આવે છે.
હા, એ તો તું સાચું કીધું આજ કલ વેસ્ટર્ન કપડા પણ ખુબ જ પ્રચલિત છે.
હા જેમ કે ડ્રેસ સ્કર્ટ જમસૂટ અને ગાઉન.
હા એ તો તું એ સાચું કીધું અને પાર્ટીમાં લોકો ખાસ કરીને ડિઝાઈનર કપડા પહેરવાનું પસંદ કરે છે.
હા રમત ગમત માટે પણ અલગ પ્રકારના કપડા હોય છે.
અ હા જેમ કે સ્પોર્ટ્સ વેરમાં આ ડેસ્ટ્રિંગ સૂટ શોર્ટ્સ અને સ્પોર્ટ્સ ટી શર્ટ આવે છે.
હા આવા કપડા આરામદાયક અને હળવા પણ હોય છે.
હા. શિયાળામાં આપણેે ગરમ કપડા પહેરીયીએ છીએ જેમ કે સ્વેટર જેકેટ કોટ અને મફલર.
હા અને ઉનાળામાં સુતરાયું કપડા વધુ સારા લાગે છે કારણ કે તે શરીરને ઠંડક આપે છે.
હા એ તો તમે સાચું કીધો વર્ષ વરસાદમાં આપડે અ રેનકોટ અને વોટરપ્રૂફ કપડા પહેરી આ પહેરવાનું યોગ્ય બને છે.
સાચું કહ્યું તે આપણને ભીંજાવાથી બચાવે છે.
હા અને બાળકોના કપડા પણ ખુબ જ રંગબેરંગી હોય છે અને તેમાં કાટ ટોન પાત્રોની ડિઝાઇન પણ હોય છે.
ઇન આ ઇન્ડસ્ટ્રી નવા આ ડ્રેસીસ ઝડપથી બદલાય છે.
હા એ તો તમે સાચું કીધું સોશિયલ મીડિયા પણ ફેશનને પ્રભાવિત કરે છે ઘણા લોકો સેલિબ્રિટીઓને આ ની સ્ટાઇલ ના અનુ તર પોતાને સ્ટાઈલ કરે છે મને એમના પપ પસંદ કરતી વખતે આરામને મહત્વ આપે છે.
હું પણ એવું જ માનું છું.
બરાબર કપડાની ગુ ગુણવત્તા પણ મહત્વપૂર્ણ છે.
હા સારી ગુણવત્તા વાળા કપડા લાંબા સમય સુધી ટકે છે.
હા અને તને કયા રંગના કપડા વધારે આ ગમે છે.
તો વાદળી અને કાળો રંગ બહુ જ ગમે છે અને તને.
મને ગુલાબી અને સફેદ રંગ ખૂબ ગમે છે.
અચ્છા તું ઓનલાઈન શોપિંગ કરે છે.
હા ઘણી વાર ત્યાં ઘણી વિવિધતા મળે છે આપણને ઘણા બધા ઓપ્શન્સ મળી જાય છે પણ ક્યારેક સાઈઝની સમસ્યા થાય છે એટલે ખરીદી પહેલા હું માપ કરી લઉં છું.
સારું બ્રાન્ડેડ કપડાં વિશે તારો શું વિચાર છે.
જો ગુણવત્તા સારી હોય તો ખરીદી શકાય પરંતુ માત્ર બ્રેન્ડ માટ ટે વધુ પૈસા ખર્ચ કરવા મને જરૂરી નથી લાગતો.
ખૂબ સરસ વાત કરી તુંએ.
હા અને ફેશન સાથે સાદગી પણ મહત્વની છે.
સાચું વ્યક્તિના કપડા તેના વ્યક્તિત્વને દર્શાવે છે.
હા પરંતુ વ્યક્તિની ઓળખ માત્ર કપડાથી જ નથી થતી સારા વિચારો અને સારા સ્વભાવથી પણ થાય છે.
હા આજે કપડાંના ઘણા પ્રકારો વિશે જાણવા મળ્યું મને.
હા એ તો છે અને આજે તું મને એવું લાગે છે આજે તો બહુ સુંદર લાગી રહી છે. આ જે ડ્રેસ છે તેમાં. ક્યાંથી લીધો છે તાવુ તું એ.
મેં આ ડ્રેસ ગયા અઠવાડિયે ખરીદ્યો હતો મને નવા પ્રકારના કપડા અજમાવું ખૂબ ગમે છે.
વાહ, ખરેખર ખુબ સરસ છે, તને કયા પ્રકારના કપડા સોથી વધુ ગમે છે
મને, પરંપરા પરંપરાગાત અને વેસ્ટન બંને પ્રકારના કપડા ગમે છે પ્રસંગ પ્રમાણે હું કપડા પસંદ કરું છું
બરાબર હું, પણ એવું જ કરું છું લગ્નમાં હું, સામાન્ય અન્ય રીતે અ પહેરું લેંગો કા તું સાડી પહેરું છું અને તું
હા, લગ્ન પ્રસંગે લહેંગા ખુબ જ આકર્ષક લાગે છે આજકાલ તો ડિઝાઇનર લહેંગાનો ઘણો ટ્રેન્ડ છે.
સાચું, અને નવરાત્રીમાં લોકો ખાસ ચણિયા ચોડી પહેરે છે અને ગુજરાતની ચણિયાચોળી આખા દેશમાં પ્રસિદ્ધ છે.
કહ્યું, પુરુષો પણ નવરાત્રીમાં કેડિયું અને કુરતો પહેરીને ગરબા રમે છે
હા, તે જોવામાં ખુબ સુંદર લાગે છે
હા, તને કુર્તી પહેરવી ગમે છે.
હા કુર્તી આરામદાયક અને સ્ટાઇલિશ બને હોય છે.
હા, ઓફિસમાં કયા પ્રકારના કપડા યોગ્ય ગણાય?
ઓફિસમાં ફોર્મલ શર્ટ ટ્રાઉઝર બ્લેઝર અથવા સિમ્પલ કુર્તી સારી લાગે છે. અને ઓફિસ કામ ખુબ ચમકદાર કપડા પહેરવામાં યોગ નથી, લાગતા આપણેે આમ, કઈ ને કો ઘાાગરા ચોલી પહેરીને તો નહી જઈ શકે ને ઓફિસ માં?
હમ હમું તો તો સાચું કહી્યું ત્યાં વ્યવસાય દેખાવો મહત્વનો હોય છે.
હા એ તો તું એ સાચું કીધું અને તને કોટ ના કપડા ગમે છે.?
ખૂબ જ ગમે છે. મને કોટન ના કપડા ખાસ કરીને ઉનાળામાં કોટન સૌથી સારું ફેબ્રિક છે.
હા, કોટન સિવાય બીજા કયા ફેબ્રિક તું જાણે છે?
કોટન સિવાય સિલ્ક લિનન ડેનિમ પુલ અને રેયોન પણ ખૂબ લોકપ્રિય છે.
બરાબર, સિલ્કની સાડીઓ તો ખુબ જ સુંદર લાગે છે. અને ખાસ. કરીને તહેવારો અને લગ્ન પ્રસંગ માં
હા તે તો છે અને શિયાળામાં લોકો ક્યા પ્રકારના કપડા પહેરે છે?
અ શિયાળામાં લોકો સ્વેટર હોુડી જેકેટ કોટ અને થ થમ વર આ બધું પહેરે છે
મને હોુડી પેરવી બહુ જ ગમે છે.
મને પણ હોુડી આરામદાયક અને ફેશનેબલ આમ બન્ને હોય છે? અને આજકાલ ઓવર સાઇઝ ટી શર્ટનો પણ ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
હા, ખાસ કરીને યુવાનોમાં
હા, અને બાળકો માટે કયા પ્રકારના કપડા યોગ્ય હોય?
બાળકો માટે તો નરમ હળવા અને આરામદાયક કપડા શ્રેષ્ઠ જ ગણાય.
સાચું, બાળકોને કપડા માં આરામ સોધી વધ શ જરૂરી છે.
હા, સ્કૂલ યુનિફોર્મ પણ એક ખાસ પ્રકારનું વસ્ત્ર છે.
હા પતી શિસ્ત અને સામાન. અ સમાનતાની ભાવના વિકસે છે.
હા, કેટલાક લોકો ફેશન માટે ખૂબ ખર્ચ છે.
હા, પણ પરંતુ ફેશન કરતા આરામ અને જરૂરિયાત વધુ મહત્વની છે.
હું પણ એ જ માનું છું.
તો ચાલો પછી તમારા. સાથે વાતો કરીને મને ખુબ સારું લાગ્યું, જય શ્રી કૃષ્ણ.
હમ